ઓ,
કેમ છો?
અવાજ આવે છે.
હલો,
હા અવાજ આવે છે મારું આવે છે ને તમને?
હા આવે છે કેમ છે?
બસ મજામાં.
હું પણ મજામાં છું આજ મને તારી સાથે સેવિંગ મની વર્સેસ સ્પેન્ડિંગ મની આ વિશે પણ વિસ્તારથી વાત કરવાની છે.
સેવીગ મની વીશે,
હા.
સ્પેન્ડીગ મની,
હમ આ તો ખુબ ઉપયોગી અને જીવન સાથે જોડાયેલો વિષય છે. અને પૈસા કમાવવા માટે જેટલો જરૂરી છે. એટલું સમજદારી થી ખર્ચ અને બચત કરવું એ પણ જરૂરી છે ખરી વાત ને.
હા સાચું છે મંજે આજકાલ ઘણા લોકો પૈસા કમાવે છે. પણ બચત નથી કરતા. બીજી બાજુ કોઈ લોકો ખૂબ બચત કરે છે પણ જીવનનો આનંદ લેવા. ખર્ચ કરવામાં ડરે છે.
એકદમ એટલે સેવિંગ મની અને, પેન્ડિંગ મની બંને વચ્ચે સંતુલન રાખવું ખૂબ જરૂરી છે.
હા પહેલાં મનજે પહેલાં આપણે સેવિંગ મની વિશે વાત કરીએ બચત એટલી એટલે શું?
હમ, બચત એટલે આપણી કમાઈ માંથી થોડો ભાગ ભવિષ્ય માટે બાજુ પર રાખવો. બધા પૈસા એક સાથે ખર્ચ ન કરી દેવો. એ પણ જરૂરી સમય માટે સંભાળી રાખવા જોઈએ.
હા મનજે એટલે જે પૈસા આજે બચાવશું. તો એ આપને ભવિષ્યમાં કામ લાગશે.
હા જરૂર, જેમ કે અચાનક બીમારી આવી જાય. ઘરમાં કોઈ ઈમરજન્સી થાય. બાળકોના શિક્ષણ માટે પૈસા જોઈએ. વ્યવસાય કરવો હોય લગ્ન છે પ્રવાસ અથવા કોઈ મોટી ખરીદી કરવી હોય. ત્યારે બચત કરેલી ખૂબ કામ લાગે છે.
હા જો આપની પાસે બચત હોય તો સંકટના સમયે ગભરાટ ઓછી થાય.
એકદમ બચત વ્યક્તિ ને સુરક્ષિત મહેસૂસ કરાવે છે.
હા મંજે બચત કરવાના મુખ્ય ફાયદા શું છે.
બચત કરવાનામાં ઘણા ફાયદા થાય છે. જેવીતે આર્થિક સુવિધા મળે છે. આર્થિક સુરક્ષા મળે છે. અચાનક ખર્ચ આવે તો ઉધાર લેવાની જરૂરત ઓછી પડે ત્રીજું ભવિષ્યના સપના પૂરા કરવા. મદદ મળી શકે ચોથો ફાયદો છે મનની શાંતિ રહે કે મારી પાસે થોડાક સુરક્ષિત પૈસા છે જેનાથી હું. જે સુવિધા જોઈએ તે ખરીદી શકું છું પાંચમો બચતની આદત વ્યક્તિને શિસ્તબદ્ધ બનાવે છે.
હા મને લાગે છે કે બચત કરતા લોકો વધારે જવાબદાર બને છે.
હા કારણ કે એ લોકો ખર્ચ કરતા પહેલા, વિચાર કરે છે. આ ચીજ ખરીદવી જરૂરી છે કે નહી.
હા બચતનો સંબંધ ભવિષ્ય સાથે ખૂબ ગાડો છે.
હા, આજે બચાવેલ પૈસા કાલે આપણે આધાર આપે છે.
હા હવે સ્પેન્ડિંગ મની એટલે ખર્ચ કરવું એ વિશે વાત કરીએ.
હા. હવે સ્પેન્ડિંગ મની એટલે ખર્ચ કરવો. એ કેટલા રોજિંદા જીવનની અંદર કેટલો પૈસો વાપરવો જેમ કે ખાવાનું કપડા શિક્ષણ દવા ઘર ખર્ચ યાત્રા બિજલી મોબાઈલ બચ્ચોની ફી ઉચ સૌ સામાજિક પ્રસંગ આ બધા માટે ખર્ચ કરવો જરૂરી છે.
હા ખર્ચ તો જીવનનો આવશ્યક ભાગ છે. જો પૈસા કમાઈએ પણ ખર્ચ ન કરીએ. તો જીવન ચાલશે કેવી રીતે.
સાચું, પૈસા કેવલ જમા કરવા માટે નથી. પણ યોગ્ય સમયે યોગ્ય વસ્તુ પર ખર્ચ કરવો પણ જરૂરી છે.
એટલે ખર્ચ કરવાનું મતલબ ફિજુલ ખર્ચ નથી. પણ જરૂરી અને ઉપયોગી વસ્તુ માટે પૈસા વાપરો.
બિલકુલ જો આપણે પોતાના સ્વાસ્થ્ય શિક્ષણ ઘરની જરૂરત. વ્યવસાય સાધન સામગ્રી સગવડ. આરામ અને પરિવારના સુખ માટે પૈસા ખર્ચે. તો એ યોગ્ય ખર્ચ કહેવાય.
ખર્ચ કરવાના ફાયદા શું હોઈ શકે?
હ ખર્ચા આપણે ઘણા ફાયદા છે. અ પહેલો ફાયદો, જીવનની જરૂરિયાત પૂરી થાય છે. બીજો ફાયદો સગવડ અને આરામ મળે છે. ત્રીજા ફાયદા શિક્ષણ વ્યવસાય સ્વાસ્થ. એ પર ખર્ચ કરીએ, તો ભવિષ્ય સુધરે છે. ચોથો ફાયદો પરિવાર સાથે નાના મોટા આનંદના પ્રસંગો ઉજવી શકે છે, પાંચમો ફાયદો. પૈસા યોગ્ય રીતે ખર્ચ કરીએ તો જીવનની ગુણવત્તા સુધરે છે.
હા જેમકે સારું અન્ન બાળકનું શિક્ષણ સારા કપડાં. અ સ્વાસ્થ્ય પર ધ્યાન આ બધા ખર્ચ જ, તો છે. પણ જરૂરી ખર્ચે છે એ.
એકદમ, પૈસા ફક્ત બચાવી રાખો. અને પોતાની જરૂરિયાત દબાવી દેવી એ પણ યોગ્ય નથી.
હાજ એટલે બચત પણ જરૂરી અને ખર્ચ પણ જરૂરી, તો બેન માં, સંતુલન કેવી રીતે રાખવું?
એટલે બચત પણ જરૂરી અને ખર્ચ પણ જરૂરી. તો મારે કમાઈના પૈસા ત્રણ ભાગમાં વેચવા જોઈએ. જેવી રીતે એક નંબર છે જરૂરી ખર્ચ થઈ ગયું, બીજું થાય. ત્રીજું ઈચ્છા અને આનંદ માટે ખર્ચ.
હા. અ તો જેમ કે કોઈના મહિનામાં, ઉદાહરણ આપે ને.
હમ.
જેમકે કોઈના મહિનામાં વીસ હજાર રૂપિયા આવે તો પહેલા ખર્ચ. દવા ફી બીલસ રાશન એ જરૂરી ખર્ચ માટે બાજુ પર રાખે. પછી થોડો ભાગ પચ તમાર મૂકી દે, અને બાકીમાં તે થોડો ભાગ પોતાની નાની ઈચ્છા આઉટો. આઉટિંગ ગિફ્ટ અથવા કપડા માટે વાપરી શકે.
વા એટલા પૈસા આવે ત્યારે તો બધો ખર્ચો ન કરી દેવાનો પણ યોજના બનાવવી પડે ને.
હા એઇન્નેસ્ટ મની મેનેજમેન્ટ કહેવાય. ખર્ચ કરવું જરૂરી છે પણ ભીજુલ ખર્ચ શું જ છે?
ફિઝુલ ખર્ચ એટલે એવા ખર્ચ જે જરૂરી ન હોય. કેવલ લાલચ, દેખાવા તથા શવની ઈચ્છા માટે કરવામાં આવે જેમ કે ઘરમાં જરૂરિયાત હોય છતાં પણ વારંવાર અનાવેશ. તક શોપિંગ કરવી ફક્ત ઓફર જોઈને ખરીદી કરવા જવું. સોશિયલ મીડિયા જોઈને બીજાની નકલમાં ખર્ચ કરવો.
હા ક્યારેક સેલ છે. જ એટલા જ માટે લોકો વસ્તુ ખરીદી લે છે. પછી એનો ઉપયોગ પણ નથી થતો.
એકદમ. ડિસ્કાઉન્ટ હોય એટલે ચીજ જરૂરી બની જાય એ જરૂરી નથી.
મોબાઈલ કપડાં કોસ્ટોમટિકસ સજા જે સજાવટની વસ્તુ. તો આમાં લોકો વધારે ફસાઈ જાય છે.
હા અને પછી મહિનાના અંતમાં પૈસા ઓછા પડે છે.
હા મજે વધારે બચત કરીએ તો હંમેશા સારું છે.
હા. બચત ખૂબ સારી આદત છે પણ જો કોઈ વ્યક્તિ એટલી બચત કરે કે પોતાની જરૂરિયાતો પણ પૂરી ન કરે સ્વાસ્થ્ય પર ખર્ચ ન કરે બાળકોનું શિક્ષણ ટાળે આરામદાયક જીવન ન જીવે તો એ સંતુલિત રીત નથી.
એટલે બચત એટલી ન હોવી જોઈએ કે જીવનમાં આનંદ જ ન રહે.
હા પૈસા જીવન સુધારવા માટે છે એટલે અતિ બચત અને અતિ ખર્ચ બંને ખોટી બાજુ છે.
હા. અ મને તો લાગે છે કે સાચી સમજ એમાં છે કે કયા ખર્ચ જરૂર. જે અને કયા નથી.
એકદમ વિવેકપૂર્ણ ખર્ચ અને નિયમિત બચત એ સાચી રીત છે.
એમરજન્સી સમય બચત કેવી રીતે કામ લાગે છે.
ધારીએ કે ઘરમાં કોઈ અચાનક બીમાર પડે હોસ્પિટલ નો ખર્ચો આવે નોકરી જતી રહે વ્યવસાયમાં નુકસાન થાય. ઘરમાં રિપેરનો ખર્ચો આવે. ત્યારે બચત બહુ જરૂરી સાબિત થાય છે.
હા જો બચત ના હોય તો ઉધાર લેવું પડે કરજ લેવું પડે અથવા બીજાની મદદ પર નિર્ભર રહેવું પડે
હા અને એનાથી માનસિક તણાવ પણ વધે છે બચત હોય તો કોન્ફિડન્સ રહે કે થોડો ઘણો આધાર મારી પાસે છે
હા. બાળકોમાં બચત ની આદત કેવી રીતે લાવી લાવવી
નાની ઉંમર થી પોકેટ મની માંથી થોડો ભાગ બચાવવો શીખવવો પીગિ બેંક અપા અપાવવો જોઈએ એને સમજાવવું કે બધા પૈસા તુરંત ખર્ચ ના કરી દેવા જોઈએ
હા મજે આથી બાળકો પૈસાની કિંમત સમજે છે.
એની એ લોકો બજેટ જરૂરત અને ઈચ્છા વચ્ચેનો ફરક પણ સમજે છે
હા કમાઈ ઓછી હોય તો શું
અ જો કોઈની કમાઈ ઓછી હોય તો એ શું બચત કરી શકે
હા મુજે જરૂર બચત મોટી રકમથી જ શરુ થાય એ જરૂરી નથી. અ નાનો ભાગ પણ બચાવી શકાય. વહી મુજે મુખ્ય વાત આદતની છે.
એટલે પચાસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા.
હા, તમારી સાથે બોલીને ખુબ સારું લાગે. ધન્યવાદ, હા.